હા અવાજ આવે છે તમને મારો? હા નમસ્કાર તો આજે છે ને આપડે અ વાત માટે છે ને એક રસપ્રદ વિષય પસંદ કર્યો છે. આપણેે કે જે વિષય છે જંગલમાં મુસાફરી કરવી.
બરોબર.
હા આ વિષય ખુબ જ રસ પદ છે. જંગલનું નામ સાંભળતા લીલાછમ વૃક્ષો અને કુદરતી વાતાવરણ આખો સામે આવી જાય છે.
હા સાચી વાત આમ જંગલ છે ને કુદરતનોો એક સુંદર ભાગ છે ત્યાં અનેક પ્રકાર ના છોડ વૃક્ષો અને પ્રણીઓ જોવા પ્રાણીઓ જોવા મળે છે.
જંગલમાં શાંતિનું અલગ જ વાતાવરણ હોય છે. શહેરના અવાજથી દૂર એક અલગ દુનિયા જે જેવી લાગણી થાય છે.
હા જંગલમાં મુસાફરી માત્ર ફરવા માટે જ નથી હોતી તે કુદરત ને સમજવાની પણ એક સારી તક છે.
હા ત્યાં દરેક વૃક્ષ અને દરેક છોડનું પોતાનું મહત્વ હોય છે.
હા જંગલમાં ઘણા પ્રકારના પક્ષીઓ રહે છે તેમના અવાજથી આખું વાત વાતાવરણ જીવંત બની જાય છે.
સવારે પક્ષીઓનો મધુર કલવ સાંભળવો ખુબ આનંદ દાયક અનુ અનુભવ બની શકે.
હા જંગલમાં ઘણા નાના અને મોટા પ્રાણીઓ રહે છે.
દરેક પ્રાણીનું જંગલના જીવનમાં પોતાનું સ્થાન હોય છે.
હા કેટલાક પ્રાણીઓ દિવસ દરમિયાન દેખાય છે.
જ્યારે કેટલાક પ્રાણીઓ રાત્રે બહાર નીકળે છે.
હા જંગલમાં ચાલતી વખતે દરેક પગલું આપડણે સાવધાની થી ભરવું જરૂરી છે. અચ્છા.
કારણ કે ત્યાં પ્રતિ રસ્તા હોય છે. આકા રસ્તા ઓછા હોય છે.
હા ઘણી જગ્યાઓ ઊંચા નીચા રસ્તા પણ જોવા મળે છે.
ક્યાંક નાના પથ્થરો હોય છે તો ક્યાંક ભીની જમીન હોય છે.
હા જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો જોવા મળે છે.
કેટલાક વૃક્ષો ખૂબ જ જૂના હોય છે.
હ અને ઘણા વૃક્ષોની છાયા ખૂબ ઠંડક આપે છે.
ગરમીના સમયમાં આવી છાયા ખૂબ ઉપયોગી બને છે.
હમ જંગલમાં નાના નાના ઝરણા પણ જોવા મળે છે.
જણાનું વહેતું પાણી મનને શાંતિ આપે છે.
કેટલાક જંગલોમાં તો છે ને નદીઓ પણ પસાર થાય છે.
નદીના કિનારે અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.
હા જંગલમાં વિવિધ રંગના ફૂલો પણ ખીલી ઉઠે છે.
હા આ ફૂલો પર ઘણી પતંગિયા આવતી હોય છે.
હા મધુમાખીઓ પણ ફૂલો માંથી આમ મધ એકત્રિત કરતી હો. હોય છે.
હા સમગ્ર પ્રક્રિયા કુદરતનું સુંદર સંતુલન દર્શાવે છે.
હમ જંગલમાં હવા સામાન્ય રીતે શુદ્ધ હોય છે.
તેથી ત્યાં શ્વાસ લેતા તાજકીનો અનુભવ થાય છે.
હા વરસાદની ઋતુમાં જંગલ વધુ લીલું બની જાય છે.
અ વરસાદ પછી વૃક્ષોના પાંદડા વધુ ચમકતા દેખાય છે.
હમ જમીન પર પડેલા પાંદડા પણ સુંદર દ્રશ્ય બનાવે છે.
કુદરતના દરેક રંગમાં એક અલગ સુંદરતા હોય છે.
હા જંગલમાં રહેતા જીવ જંતુઓ પણ ખૂબ આમ મહત્વ ધરાવે છે.
નાના જીવ પણ કુદરતી વ્યવસ્થાનો એક ભાગ છે.
હા જંગલમાં કચરો ન ફેંકવો જોઈએ
સ્વચ્છતા જાળવવી દરેકની જવાબદારી છે.
હમ પ્લાસ્ટિક નો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો જોઈએ.
હા કારણ કે પ્લાસ્ટિકથી પ્રાણીઓ અને પર્યાવરણને નુકસાન થાય છે
હા જંગલમાં અવાજ ઓછો કરવો જોઈએ
હા વધુ અવાથી પ્રાણીઓ
હમ જંગલમાં રહેતા પ્રાણીઓનું જીવન શાંતિથી ચાલતું હોય છે
તેથી તેમની શાંતિ જાળવવી જરૂરી છે
અને ઘણા લોકો જંગલ વિશે અભ્યાસ કરવા પણ જાય છે
હા તેઓ વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી એકત્ર કરે છે
હા જંગલમાં ઘણા ઔષધીય છોડ પણ જોવા મળે છે
આવા છોડનું મહત્ત્વ વર્ષોથી જાણીતું છે
હમ ઘણા વૈજ્ઞાનિકો આવા છોડ પર સંશોધન પણ કરી રહ્યા છે
તેનાથી નવી માહિતી મળતી રહે છે
હા અને જંગલ વરસાદ લાવામાં પણ મદદરૂપ બને છે
આ વૃક્ષો વાતાવરણને સંતુલિત રાખવામાં મહત્વનો ભાગજવે છે
હમ જંગલ જમીનનું એક ધોવાણ પણ અટકાવે છે
હમ તેથી ખેતી અને પ્રાણીના સ્ત્રોતોને પણ લાભ થાય છે
હા ઘણા પક્ષીઓ જંગલમાં માળા બનાવે છે
હા તેઓ પોતાના બચ્ચાની સંભાળ પણ ત્યાં જ રાખે છે
હ અને દરેક ઋતુમાં જંગલનું રૂપ બદલાતું જ રહે છે
હમ દરેક ઋતુ પોતાની અલગ સુંદરતા લઈને આવે છે
હા જંગલ કુદરત ની એમ અમૂલ્ય ભેટ છે
હા તેની સુરક્ષા કરવી સૌની ફરજ છે
હા જંગલો બચશે તો પર્યાવરણ પણ સ્વસ્થ રહેશે
અને આવનારી પેઢીઓને પણ હરિયાળુ કુદરતી વાતાવરણ મળશે
અને આ રીતે જંગલમાં મુસાફરી માત્ર કરવાનો એક વિષય નથી
પરંતુ કુદરતને સમજવાનો અને તેનું મહત્વ ઓળખવાનો એક સુંદર માર્ગ છે
હા અને હવે જંગલમાં મુસાફરીના બીજા કેટલાક રસપ્રદ પાસાઓ વિશે વાત કરીએ
હા જંગલનો દરેક વિસ્તાર એક સરખો હોતો નથી
હા ક્યાંક આમ ઘડ વૃક્ષો હોય છે તો ક્યાંક આમ ખુલ્લું મેદાન જોવા મ ળે છે
હા કેટલાક જંગલોમાં નાના ટેકરાઓ પણ હોય છે
હમ અને ક્યાંક લાંબા રસ્તા હોય છે તો ક્યાંક સાંકડા રસ્તા જોવા મળે છે
આ દરેક રસ્તાઓ કુદરતનું અલગ રૂપ બનાવે છે
હમ અને જંગલમાં ચાલતી વખતે આસપાસ ધ્યાન રાખવું જરૂરી છે
હા કારણ કે દરેક જગ્યાએ કુદરતી પરિસ્થિતિ અલગ હોય છે
હા અને કેટલાક વૃક્ષો ખુબ ઊંચા હોય છે
હા કેટલાક વૃક્ષો પર સુંદર વેલ ચડેલી જોવા મળે છે
હા અને ઘણા વૃક્ષો વર્ષો સુધી જીવતા રહે છે
હા તેથી તેઓ જંગલનો મહત્વનો ભાગ બને છે
હા જંગલમાં પડેલા સુકાયેલા પાંદડા જમીનને ઢાંકી દે છે
આ તેનાથી જમીનની ભેજ જળવાઈ રહે છે
અને ઘણી જગ્યાએ કુદરતી સુગંધ અનુભવાય છે
હા વૃક્ષો, ફૂલો અને બીની જમીન મળીને ઉંદર વાતાવરણ બનાવે છે
હા જંગલમાં ઘણી જાતના ફળ આપતા વૃક્ષો પણ હોય છે
હા આવા વૃક્ષો ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઉપયોગી બને છે
હા પક્ષીઓ બીજ એક જગ્યા થી બીજી જગ્યાએ આમ લઈ જાય છે
તેનાથી નવા છોડ ઉગવામાં મદદ મળે છે
અને જંગલમાં નાના નાના પાણીના કુંડ પણ જોવા મળે છે
ઘણા પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવે છે
અને જંગલમાં સવાર બપોરે અને સાંજનું વાતાવરણ અલગ હોય છે
હા સવાર માં તાજગી હોય છે
હા અને બપોરે સૂર્યનો પ્રકાશ વૃક્ષોમાંથી પસાર થાય છે
હા સાંજે ધીમે ધીમે પ્રકાશ ઓછો થાય છે
અને જંગલમાં દરેક અવાજનું પોતાનું મહત્વ હોય છે
હ પવનનો અવાજ પણ ખુબ મધુર લાગે છે
પાંદડા હલાવાથી પણ કુદરતી સંગીત જેવો આમ અનુભવ થાય છે.
હા, આવા અવા જો જંગલને વધુ જીવંત બનાવે છે.
અને કેટલાક જંગલોમાં વાંદરા પણ જોવા મળે છે.
હા. તેઓ ઝાડ પરથી ઝાડ પર સરળતાથી કૂદી શકે છે.
અને હરણ જેવા પ્રાણીઓ પણ ઝડપથી દોડી શકે છે.
તેમની ચાલ ખૂબ સુંદર લાગે છે.
હા અને જંગલમાં ઘણો રંગોના પક્ષીઓ પણ રહે છે.
હમ્મ. તેમના પંખો કુદરતની સુંદરતા વધારે છે.
અને કેટલાક પક્ષીઓ લાંબી મુસાફરી કરીને પણ આવે છે.
હા, ઋતુ બદલાય ત્યારે તેમનું આગમન અને પ્રસ્થાન જોવા મળે છે.
અને જંગલમાં રહેતા દરેક જીવનનું મહત્ત્વ છે.
હા, કોઈ પણ જીવ નાનો કે મોટો હોય તે કુદરતી સંતુલન જાળવવામાં મદદ કરે છે.
હા, જંગલમાં આગ લગાવી ખુબ જ આમ નુકસાનકારક છે.
હા, તેથી આગથી બચવાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
હા, સૂકા પાંદડા ઝડપથી આગ પકડી શકે છે એટલે.
હા, તેથી બેદરકારી રાખવી યોગ્ય નથી.
હમ્મ, જંગલો વરસાદમાં ચ આમ વરસાદના ચક્રમાં પણ આમ મહત્વની ભૂમિ કા ભજવે છે.
સો હોય તો પર્યાવરણ પણ સારું રહે છે.
હા અને જંગલ હવામાં રહેલા કાર્બનને પણ આમ શોષવામાં મદદ કરે છે.
તેથી હવા વધુ શુદ્ધ બને છે.
અને ઘણા લોકો જંગલને સુ આમ સંરક્ષણ માટે કાર્ય કરે છે.
હા, તેવો વૃક્ષો અને પ્રાણીઓની સુરક્ષા માટે સતત પ્રયત્ન કરે છે.
હા.
વન
બરાબર છે અને વ અહ વન રક્ષકોનું પણ કામ ખુબ જ જવાબદારી ભર્યું હોય છે.
હા, તેઓ દિવસ રાત જંગલની દેખરેખ રાખે છે.
અને જંગલમાં નિયમોનું પાલન પણ કરવું બહુ જરૂરી છે.
હમ્મ, નિયમોનું પાલન કરવાથી કુદરતનું રક્ષણ થાય છે.
હ હા અને જંગલમાં શાંતિ જાળવવી પણ એક મહત્વનું નિયમ જ છે.
કારણ કે શાંતિથી પ્રાણીઓનું જીવન સરળ રહે છે.
હા એજ આના પર તો આ બહ ખૂબ જ સુંદર વિષય છે જેના પર આપણે ચર્ચા કરી. અને મન તમારા જોડે ચર્ચા કરીને ખુબ જ આનંદ આયો છ છે આપણે ચોક્કસ ફરી ધ્યાન પર ચર્ચા કરીશું.
ચોક્કસ પડી મળીયે.